હા બોલ
સુું કરસ
કઈ નહી આ બેઠા છીએ.
હા બરાબર આજે ખબર હા જમી લીધું તે જમીયુ?
હઉ જમીયુ.
આજે ઘર સાઈડ પેલા એયા ત માસીબ લોકો ખબર
સવાર સવાર માં આવયા હતા સાત વાગે.
હ પેલું દિવાસો ન દિવાસો આવે છે ને ક
દિવસો ખપ ખબર ને એ પણ મારા મમ્મી કહેતી હતી કે અષાઢ અષાઢી મહિનો ચાલુ થયો ને
હા. આજે સંતરા માં બધી મૂર્તિ જોઈતી દસસામાની મુકેલી.
અચ્છા બરાબર હા હવે આવશે ને દસામા ન વરસાદ આવ્યો.
નજીક જ હશે અને જુલાઈ એન્ડિંગ છે. તો પેલું રથ બી આવતોશે ને ગોયરો ને એવું ક્યારે આવે?
ગોયલો ખબર નહિ આપ
એજ આપડે કરતા ને એટલે ખબર નહિ.
ખબર નહી હવે હશે. એના લીધે જ ખાસું પણ હમણાં ગોયરો ના લીધે
ના
અ સોશિયલ મીડિયા પર બી ખબર પેલું બંચ બનાયલા હોય છે મતલબ ફ્રૂટ ના એવા તો એના પર કાઉન્ટ ચાલે છે બધા પેજ પર હોય છે મતલબ જેવી રીતે તે આપણે બોક્સ પેક નહી કરાવતા ગિફ્ટ બોક્સ હેમ્પર બોક્સ હોય છે ને એવી રીતના ગૌરી વ્રત માટે છોકરીઓ માટે ચાલુ કર્યા છે અમુકલોકો કરે
આ હા સારું કેવાય
હ તો આમ ડ્રાય ફ્રુટસ પછી અમુક કઈક પહેરવાની વસ્તુ તું અને વેફર એવું બધું
સારું કેવાયું કરાય પણ બિઝનેસ થઇ જાય મસ્ત
હા બીઝ નસમી થઇ જાય એટલે અમુક વિચારે ને કે દાન કરવાનું ગૌરી વ્રત માં તો એવા દસ પંદર લઇન છોકરી છોકરીયોને દાન કરી દે
હમ અને ના આવતા મહિને રક્ષાબંધન છે ને અઠ્યાવીસ તારીખે
હા એ આવેત પછી
એટલે હેમ્પર વાળું બહુ ચાલશે જો જે આવતા હોયને
હા પણ મને તો એ જ નહી ખવું પડતી એ કયા ભાઈઓ હોય છે જેમની બહેનોને હેમ્પર બોક્સ આપે છે
કોઈ કશું નહી આપ તું
હા એ તો સો બસો રૂપિયા આપી દીધા બહ થઈ ગયું ઓહોહ
એ પેલા ખબર આપણે સ્કૂલમાં હતા ને તો ધ્રુવી કેવા ફાળ મળતી હતી નને કે મારા ભાઈ મને આલુ નઈ નહી તો છ સાત વસ્તુ ગણાવે ક્યા આવું વાલ આવું વાલ્યું એ પછી પૈસા એજ માલ્યું કશું ના હોય
તો એ એવા કયા ભાઈઓ હોય જે આવું બે હજાર નું એમ પર બોક્સ લઈને આપશે ભાઈ હજાર બે હજાર નું એવું
હ હ
તો આપનારા આપતા હશે ને તો એ આપણા ઘર માંથી તો કોઈ છે જ નહી આવું.
હા કોઈ નહી ઓ
તો
સ્કૂલમાં બનાવતા હતા ને તો કેવા ગિફ્ટો લઈને આવતા હતા બધા.
પેન્સિલ, રબ્બર હા હા અ ઘરે ઘર.
એટલી નાની- નાની વાસ્તુ
ખુબ મજા આવતીતી. આમ એક્સાઈટમેન્ટ રે ને એક ઉકશુંકતા.
હમ પેલો આસીષ હતો ને ખબર. તો એ દર વખત કંઈક સારું ગિફ્ટ લઈને આવતાતો ને ત મેઘા એને રાખડી બાધતી
હ બધી છોકરીઓ એવું જ વિચારે આ છોકરાને બાંધીશ રાખડી.
હ તો મેઘા એવું કરતી તી, એને બાંધી ને પછી એના જોડ થી ગિફ્ટ લઈ લેતીતી.
અને અત્યાર કોઈ એવું કરે છે ત્યારની સ્કૂલોમાં બાપરે ક શું થતું જ નહી આવું.
આપડે તો સંતાનામાં ગયા ત્યાં બી એવું આપડે રક્ષાબંધન નહી જોઈ કદાચ એકવાર.
સંતાનામ નહી જોઈ ઉપર થી સંતાનામ તો સા બંધન હોય ને તો કોઈ આવતું નતું.
હ એજ. અને આપણેે ગયા એ પછી તે લોકોએ ટ્રીપ પર લઈ જવાનું બી બંધ કરી દીધું.
એય બંધ કરી દીધું. છેલ્લે છેલ્લે ગયા હશે બધા. આપડી બેચથી જ બંધ થયું છે.
હા એજ અન પછી કોરોના આઈ ગયોતો તો પછી એટલો ટાઈમ તો પછી ઘરે જ રયા
પણ મોસ્ટ ઓફ ધ આપડું લોકડાઉન લોકડાઉનમાં જ ગયું છે. એટલે
હમ જો લોકડાઉન ન આવત તો મજા આવત સ્કૂલમાં.
હા એજ.
બધા માસ્ક પહેરી પહેરી ને આવતાતા.
ખરેખર ગજબ સમય હતો એ તો
મજા આવતી હતી પણ.
એમાં કેવું થતું તું આપ ડું એ સ્કૂલ વાળું સ્વેટર કેટલું પતલું આવતું તું.
હા અને પેલું તો પહેરવા ના દેય એ લોકો.
હા કલરવાળું પહેરવા નતા દેતા તો પેલો ઓમ હતો ન એ કેવું કરે રેડ કલર નું સ્વેટર પહેરલાવે ને ઉપર બ્લેક કલર નું પહેરલાવે. તો છે ને કોઈ સર કે એવું કોઈ આવે ને તો કે કાઢી નાખે તો કે મને ઠંડી લાગે. તો બે સ્વેટરના પહેરું. તો કે તો કે ના રેડવારુ જ પેરવાનું તો બોલ કઢાય નાખે એ લોકો.
તો દયારામ ની વસ્તુ જ નથી. એ લોકોને આમ તો
એજ ને તો પછી સ્વેટર બનાવડાવતું તો થોડું જાડું બનાવડાવું તું.
તો ક્વોલિટી સારી રાખો કય વસ્તુની.
એજ ને એવું બધું કરતાતા એ લોકો.
આ વખત છે ને અમે લોકો એ નક્કી કર્યું છે. મારી બેનપણી છે ને તો એન મમ્મી ચણ્યા ચોળી ને એવું સીવે છે તો અ અહિયાં નડિયાદ માં છે ને અ કોઈક દુ કાન છે એમાં ત્રીસ મીટર નું કાપડ મળે છે. ત્રીસ અરે ત્રીસ રૂપિયા મીટર કાપડ મલે છે. તોમે કીધું આ તો બહુ જ સારું. કેવાય એમ અને મસ્ત મસ્ત સીવી છે એમને ચણિયા ચોળી એ કાપડની અને પછી લેસ લગાય દેવાની આપણને જેવું ગમતું હોય એવું ડેકોરેટ કરવાનું તો સસ્તામાં પતી જાય હા ત્રણસો ચારસો રૂપિયામ તો આરામ થી ચણિયા તો સિવાય જ જાય બ્લાઉઝ બી સિવાઈ જાય એની જોડે જોડે. ચારસો પાંચસો રૂપિયા મા આખી ચણિયા ચોળી બ્લાઉઝ સંગાતે થઈ જાય ને પાંચસો રૂપિયાની પે ઓઢણી લાય દેવાની
હા સારું જ કેવાય ને એમને જોડે સેમ્પલ છે બનાયલું કઈ
છે હું ફોટો બતા મંગાઈશ એમની જોડે મસ્ત સીવી છે પર્પલ કલર ની
હમ હમ બતાવજે તો ફોટો પછી આપ ડે જઈએ
હા એજ અને દુપટ્ટો તો ગમે તેમાં મેચ થઈ જાય ગમે તે
હા નય તો મલ્ટી કલર લઈએ તો આ બી થઇ જાય.
ચાલી જાય બધામાં એક તો
હમ નવરાત્રી માટે એવું જે નાનો મોટો સામાન હોય ને લો ગાર્ડન થી લઈને અમદાવાદ થી
અમે લોકો આજે એજ નક્કી કર્યું છે કે છે ને આપડે થોડાક ટાઈમમાં લો ગાર્ડન જઈએ બધી છોકરીઓ ભેગી થઈને તો જેવી ગમતી વસ્તુ લેતાઈએ ત્યાંથી એમ તો મેં કીધું હોવું જઈશું. અમદાવાદ એ
હા જવાય કેમ કે અહીયાં આપડે એક બે વસ્તુ લઈએ ને એટલામાં તો ત્યાં છ સાત થઈ જાય એટલા પૈસા માં તે જતું રહવાય
જઈ અવાઈ જઈશું ને નક્કી કરીશું ને તારું કઈશ તને ને પેલી બીજી નેઈ કઈશ જેટલી છોકરી આવતી હોય ચાલે
હમ જઈશું એવું હશે તો
એક દિવસ ટાઈમ કરવાઢવાનો સવાર થી સાંજ થઇ જાય કામ
હા થઈ જાય અને ત્યાં નવી દર વખત નવી જે આવી હોય ને એ મળે છે દર સાલ તેવી ઈ પેટર્ન બી મળી જાય નવી
ડિઝાઇન અલગ અલગ મળે ને અહિયાં તો એક ની એક વસ્તુ રીપીટ થાય છે.
હા અને બી એ લોકો ભાવ વધારે લે જૂની આપે એના કરતા એ સારું કે ત્યાં જતાય એક વાર
એક વખત ટાઈમ કાઢવાનો પૈસા ખર્ચી નાખવાના
હમ એજ તો જતાવાય
જઈ અવાય અમે લોકો એ જ નક્કી કર્યું છે.
જઈશુ તો એક દિવસ રજા ના દિવસે
હમ રવિવારે જ જવાનું એટલે મળી જાય આરામથી બધી વસ્તુ અને ઝુમકા એવું બી લેતા હોય ત્યાંથી
હા ત્યાં સારું હોય છે ને બધું ઓક્સડાઇઝ નો સામાન બી
હમ સારું મળતું હોય છે એટલે એક જગ્યાથી આપડું કામ પતિ જાય.
હમ મને તો પેલી જે ટુ ઇન વન વાળી આવે છે ને એવી લેવાની છે છે જવુલરી બંને સાઈડ પહેરાય એવી મસ્ત લાગે એકમાં જ કામ પતિ જાય બેન
તો રેવાનું ખાલી થઇ જાય
હમ એજ ન કોણ માથા કુટ કરે બેછા લેવાની
એ તો
ચાલી જાય એવ એટલે મને ઈચ્છા છે મેં રીલમાં જોયું તું એ કે એવું ટુ ઇન વન પણ એડ્રેસ ખબર નઈ કઈ ન હતું અમુક લોકો તો ખાલી છે ને
લઈએે ને તો ચાલે નવ દિવસ આરામથી નીકળી જાય
હા સાચી વાત છે પણ અમુક લોકો કેવું કરે કે એ લોકો દુકાનમાં બધા છે ને એટલે જાણી જોઈને રીમમાં ઓછી પ્રાઇઝ લખે પછી ત્યાં જને ખબર કે આવું છે એમ
હા અને પછી ત્યાં જઈને તો આપડું મન હોય જ એટલે આપડણે પાંચસો હજાર વધારેા આપીને લઈ લઈએ કે ભાઈ ચલ ના આ્યા છે તો લઈ લઈએ એમ કરી
હા એજ આપડે પેલું ખબર એક વાર પેલું વિચારી્યું તું હેમ્પર વાળું તો એ સ્કોૂપ વાળું મને એક વિડીિયો ગમ્યો હતો તમે પૂછ્યું તું એમાં એણે એવું લખ્યું તું સો કે દોઢસો કઈક પ્રાઈઝ લખી તી અને વસ્તુ બતાવી તોમે પૂછ્યું તો કે ના કે છસો રૂપિયાનું છે તમે કીધું કે રીલમાં તો આવું આટલે પ્રાઇઝ લખેલી છે એમ. તો કે ના એનો મતલબ એવો હતો કેટલાથી સ્ટાર્ટ થાય છે એમ. એવું પછી બદલી કાઢ્યું એવું કર્યું. મે કીધું. એ લોકો ખાલી ફેલાવા માટે હા.
કસ્ટમર આવે ને.
હમ એજ તો. સારું ચાલ પછી ફોન કરું.
એ હા ચલ.
હા હા બોલ.